બોલો બોલો પ્રતિકભાઈ તમે શું કરતા હતા?
બસ આ જમીન અને હાલ કોણ કડીક બેઠા તા રીસેસ ટાઈમ હતો એટલા કરી કો બેસી
અરે અરે અરે નાઈશ નાઈશ નાઈશ ના ના બેસવું જરૂરી છે એમ તો બીજમાં કેવું કામ તમે થોડો લોડ હોય તમે ફ બેસ થઈ શકો ભાઈ થોડી વાતો પણ કરી શકો. અને એધું થઈ શકે એટલે તમારા માઈન્ડ ફ્રેશ રહે અને પછી કેવું આગલા વર્કમાંમે સું એવું પર્ફોર્મ કરી શકો તમે.
હમ તમે કો શું કો કેવું ચાલે?
બસ જુવો ને આ વરસાદ કાટો પડે છે હવે ત્રણ દિવસ ની આગાહી છે કારણ કેવું છે સૌરાષ્ટ્રમાં તો જબરો વરસાદ આવ્યો છે ઓગણત્રીસ ઇંચ ને બ ત્રીસ ઇંચ જગ્યા વરસાદ પડ્યો છે સુરત બરતમાં હા. ના ના એટલે આ સિઝન માં પડ્યો છે આગલે પંદર દિવસ પેલા ના હવે આ બાજુ થોડોક ઉત્તર ગુજરાત બાજુ વરસાદ વડ્યો છે દેખીએ કે કેટલો વરસાદ હવે આવે છે અહિયાં.
હમ ના આજે અમે વાતાવરણ કાલ રાતના થી વાતાવરણ થોડું ઠંડક જેવું કર્યું તું અને વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર થઈ ગયો હતો ને પણ વરસાદ પડ્યો તો થોડો અને આજ સવાર થી તો અમે જોબ પર આવતા હતા તો રસ્તા માં એવું લાગ્યું પેલા કે પહોંચી જઈશ એમ વરસાદ નહીં આવે પણ રસ્તામાં જતાને રેનકોટ લેવો ભૂલી ગયા તા એમ અને વરસાદ પડ્યો બરોબર ન એટલે વચ્ચે પલળી રહયા એમ પછી બે જગ્યાએ ઉભા રહેતા ઉભા રહેતા જવું પડ્યું
હા એ જ ને કે વરસાદ પડે એટલે શું હોય કે તમે હવે ત્યા જોબું પડે જતા હો ને વરસાદ પડે ને તમે પલળી જાઓ તમારું શું પેલું માઈન્ડ પણ ફ્રેશ ના રહે કે તમને એવું જ લાગે કે આખો પળેલા શરીર માં કપડામાં બેસી રહેેવાનું ને એવું બધું
હ બીમા
ભેજવાળું તમને આખું ચારે બાજુ લાગે કે ભેજવાળું કે આ બધું શું આવી રહ્યું છે એમ કે શરીર માં જ આખું આમ પાણી પાણી પાણી જેવું તમારે લાગ
અને તમારે આમ કામ કરવાનું પણ અંદર મનથી રુચિ ના રે અને બીજું કેવું થાય કે તમને ભીનું હોય ને એટલે તમારે શું શરીર ને જ કન્ટિન્યુ અડી રહે ને એટલે શરદી થવાનો કપ થવાનો વધારે ચાન્સ રહે આમાં બીમાર પડવાની હ બહુ ચાન્સીસ વધી જાય છે
બીજું કો શું કરતી બીજું તમે વર્ક વર્કમાં
વર્કમાં તો હાલ કેવું છે કે ટેસ્ટિંગ ચાલુ છે પણ આ થોડો વરસાદ પડે એટલે હાલ સાઈડો ઉપર જવાનું શું થઈ જાય એમ રિપોર્ટિંગ કરીએ. જનરલ એ બધા રિપોર્ટો બનાવાનું હોય, હા કન્સ્ટ્રક્શન લાઈનમાં તો વરસાદ આવે એટલે તમે ગણી લો ને ચાર મહિના માટે સિવિલ કન્સ્ટ્રક્શન માટે જ કે વેકેશન જ પડી ગિયું. એવું હોય ને કે બધા આવા કોન્ટ્રાક્ટરો ના બધા જે કામ કરતા હોય ને મજૂરીયા એ બધા લોકો હવે ઘરે જતા ર એમના ઊંધું વ્યક્તિ છે ને આ બધા ને ઉનાળામાં આવે એમના ચોમાસામાં વેકેશન હા કારણ કે કામ ના કરીએ હકે.
પ્રતકભાઈ કારણ કે વરસાદમા તમે કરવા જાય સિવલ વર્ક સાઈડ ઉપર તો પાછુ કામ પણ ના કરી શકો. પેલામાં તો જો કેવું પાણી પડે તમારા માટી અને કપચી ને બધું સીમેન્ટ બીમેન્ટ બધું પલટી જાય. બધું બગડી જાય એટલે સામાન પાછો બગડે એના કારણે ચાર મહિના તો બંધ જ રાખ બા ખાલી ખુટું નુકશાન આવે એમને.
આ તો સો ટકા વરસાદ અને વરસાદ ને પછી મેમ તો એમને શ નુકસાન બઉુ જાય ને આ સિમેન્ટ ના આખા ગઠ્ઠા થઈાય સિમેન્ટ નાના ગઠ્ઠા થઈ જાય એટલે એમનો તો કેટલું ના હતા તો ચારસો પાંસો રિયા પાંચસો રૂપિયા થી ઉપર કંઈક સિમેન્ટ ના ભાવ વધી ગયા છે.
હ લાસ્ટ ટાઈમ લાવ્યો હતો તારો કેટલા હતા ત્રણ શું પાસઠ રૂપિયા હતા એક સીમેન્ટ ની દેલી ભાવ પ્લસ જીએસટી
હમ એટલે અતારામાં તો શું બધું એ બધું બગડી જાયને બધી વસ્તુ કેમ મેક મ રેતી હોય તો રેતી પલડેલી હોય એટલે કામ ના કરીએ કો તમે એમ. એટલે બધી વસ્તુ ન ધ્યાનમાં રાખીને તારમ ચોમાસ લોકો બંધ રાખતા હોય અતારે વરસાદ પડતો હોય, જમીન બમીન બે કોઈ જગ્યાએ બેસી જાય કોઈ જગ્યાએ ભૂવો પડી જાય. બધું અત્યારેમાં થોડો ખ્યાલ ના આવેમ પછી આઈ જાય એમ કે શું શું થાય જાય અ. એટલે એક લોકો જોતા હોય એમ.
અમે તમે જોવા જ તો કે વરસાદના મોસમમાં તો કામ કરવું પણ સારું મજૂરીને પડે એમ કે એમને પણ પેલું લાગે અને મજુરીયા પણ આવે ને આવે જ જ્યારે મજુરિયા ના આવે તો તમારી સાઈટ પણ પૂરી ના થાય. કારણ કે ઘણું બધું અંદર કામ ના બામ કેટલું ચળતર, પ્લાસ્ટર પછી ધાબું ભરવું ભરવું ઘણા બધા સાન સાધનો ની જરૂર પડે ઇલેક્ટ્રિકને બિલેક તો કે એના કારણે પણ તમારે કેહેવાય વરસાદના કારણે બગડી શકવાની સંભાવના ર કરોડોના
હ ના ના લાાઈટ લ લાાઈટિંગની તો જરૂરિયાત હોય તો અત કેવું કન્સ્ટ્રક્શન લાઈનમાં ચોવીસ કલાક લાઈટિંગ વાયરો ખુલ્લા જ રહેતા હોય એટલે કરંટ લાગવાનુંય બીખ ના બીખ પણ વધી જતી હોય. અહીંયા અત્યારે બુ થઇ જાય એમ કોઈ ટેકા ઉપર તમે કોઈ ડાબુ ભરવા માટે ટેકા કોઈ વસ્તુ માટે ટેકા ઉભા કરેલા હોય વરસાદ વધારે હોય. પવન વધારે આવતો હોય તો નીચેલી જમીનમાં કોઈ ભૂવોડ્યો કો ખસી ગયું તો એક જગ્યા ખસી જાય તો એમ જાન માનહાની નું નુકસાન વધારે થઈ હકે આ ચોમાસાની અંદર જનરલી આ થતું હોય છે કે કેવું હોય કે જાનમાનહાની નું નુકસાન વધારે થાય. કોઈ કરંટ પર વીજળી પડી ગઈ. કોઈ ધોપલા પડી ગયા હોય કોઈ જગ્યાએ ખેતર ની અંદર વધારે પાણી ભરાઈ ગયું હોય કોઈ મોટા ઝાડો હોય.
કેટલા થયું અહિયાં કે કે હમણાં એક ભાઈ જતા હતા થાબલો પડી જયો તો આખા જે પાણીમાં રસ્તામાં જે પાણી ભરાયલું ત્યા કરંટ ફેલાઈ ગયો હતો અને બે જણ ના મૃત્યુ થઈ ગયા હતા. પછી એ એરિયા ચારસો ઓ કેવાય ચાર પાંચ કલાક બંધ પણ કરવો પડતો હતો સેમ ટુ સેમ એવ બીજી બે જગ્યા પર હતા એટલે આ બધા સમસ્યા બહુ રેય. આ બધી સમસ્યા જો અંડરગ્રાઉન્ડ થઈ જાય ને વીજળી ના તાર તો આ બધી સમસ્યામાં શું કે સુધારો થઈ જાય એમ.
હા સરકારે ચાલુ જ કરી તો દીધું જોકે અંડરગ્રાઉન્ડ કરવાનું પણ પઈ જૂનું હોય એના કારણે શું થાય ટાઈમિંગ એટ લો બધું ટાઈમ લેતા વાર થાય કારણ કે ખોદકામ કરવાનું હોય બધી જગ્યા ઉપર અમુક જગ્યાએ સોકડી હોય એટલે બધું થતું હોય છે અત્યારે જીવ બી વાળા ધંધ કામ ચાલુ કર્યું છે હવે શું મોટો ઝાડો કોઈ રોડ ઉપર ના હોય કોઈ વાયર ના કનેક્ટ કે જાડો હોય તો એને શું કરે કાપવાનું કરે કાપવાનું કામ ચાલુ કરી દીધું છે. એમ કે જેના કારણે તમને પણ લાઈટ મળી રહે અને વાવાઝોડું ને આવું બધું આવે તો કોઈ તમને પ્રોબ્લેમ ના થાય એમ
હામાં કામ કરવામાં કેવુંય કે સમય લાગે અને કેવું ચાર પલા ચાર મહિના તો એનો કહી દા શ કે વરસાદના સિઝનમાં એટ એમના જોડ વધ્યા ખાલી આઠ મહિના એટલે આઠ મહિનામાં બધું કામ કરું બધી જગ્યાએ પોસિબલ નથી એમ એટલે ધીમે ધીમે કામ એજા કરી શકે અમુક જગ્યા શું કે અમારે અહીંયા પણ ડીપી કેવા કે પેલા જ કે ડીપી બે ખાભલા ઉપર લટકાવી રાખતા હતા કે આખું આમ બધું હોય એને પલટી શકે. પણ હવે કેવું કે એકદમ સીલ પેક કરી દીધા છે અને આખા બોક્સમાં એક ડીપી ફીટ કરી દીધો છે. એટલે શું ત્યાં પાણી પણ આવે ના હ પાણી પણ આવે નેમ પાણી અંદર જાય પણ એટલે શોર્ટ સર્કટ જવાની સંભાવના ન લાઈટ જવાની પણ સં ઓછી લોકોના જાનમાલની પણ સુરત
હવે આ બધા લંગર ચડાવવાના ના બધો પ્રશ્ન જતા રહે એમ પેલા કેવુ હતું. તમારે ત્રણ લંગર ચઢાવવા પડતા એમ હા હવે એ બધું શું શું સિસ્ટમ જ રહેલા એમના કારણે થઈને વી જે વીજળી કર્મચારીઓ જે હોય એમના માટે પણ ફાયદો થાય નેમ ચાલુ વરસાદમાં વાયર ઉપર ચડાવવા લંગરને વસ્તુ તમાને કરંટ અડી જાય એ બધું જોવું રાતના પડી ગયું હોય તો રાતના અંધારામાં બધું કામ કરવું એ થોડું મુશ્કેલી ભર્યું જીવન કેવા તો આપણને લાગે કે આપડે કે લાઈટ જાય એટલે આપણે તરત કેવી બોમ ઉપડતા હોઈએ પણ જયારે ઓ ફિલ્ડ ઉપર કામ થતું હોય ને અને એ વખત તે આટલો વરસાદ ન નાવ બધું હોય એટલે બઉ કા ઠી વસ્તુ છે.
હલો હું પણ જોઈ રહ્યો છું કે અમુક વાર કેવું કઈ અયા અમાર તો વરસાદમાં કેવાય કે શીક અરે પગ. પગ સુધી પાણીમાં આવું આવી જાય છે તો પણ એના ગાડી લઈને આવે છે આ બધા ડીપી છે. કરે છે જ વાયરિંગ નો પ્રોબ્મ વાયરિંગ કરે અને તાત્કાલિક એક કલાકની અંદર જો લાઈટ ગયેલી હોય તો. કલાકની અંદર પાછો લાવવાનો પૂરેપૂરો ટ્રાય કરે છે આ ક્યાંક વાર ના પણ આવે. પણ કેવું છે કે અમુક વસ્તુ પણ એમને પણ જાનમાલ ની સુરક્ષા કરવી પડે છે કારણ કે એ પણ કર્મચારી છે એમનો. ફેમિલી હોય બધું જોવું પડે અમને પણ.
હા એ તો બધું કરવું જ પડે ને એ લોકો કામ તો કરતા જ હોય છે. પણ નાઇટ ની અંદર શું કહે લાઈટો ગેલી હો એટલે લાઈટો હોય ને એટલે એમને દેખાતું એટલું બધું. ના હોય એમ એટલે એમને મ બીજું. બતી ઉપર આ રીતના લાઈટિંગ થી કામ કરવાનું હોય એટ એમને પણ. થોડું તો એમ તો જીવ પેલું હોય એટલે થોડું પેલું થતું હોય એમ. ટાઈમિંગ પણ લેતું એવ કોઈ આગળ થી લાઈન ક્યાંથી તૂટી છે. એનો ફોલ્ટ શોધવાનો પછી એને રિપેરિંગ કર અમુક અમુક કેવું કરતા હોય ડાયરેક ડીપી થી પછી ડાયરેક લાાઈનિંગ કરી દેતા હોય્યા તમારું સબ સ્ટેશન હોયને. ડાયરેક પેલી લાઈનો કટ કર ના અને સીધું ત. ત્યાંથી પાવર સપ્લાય આપતા હોય છે હા સબ સ્ટેશનની અંદર મોટું. તમારું જે ફીટર હોય એની અંદર જો કદાચ મોટો પ્રોબ્લેમ થાય તો તમને લાઈટ. નો આપવામાં પ્રોબ્લેમ થાય તો જ તમને લાઈટો એક બે દિવસ વરસાદના કારણે ના આવે બાકી લોકો શું કરરેબ મોસ્ટલી આપી જ દેતા હોય ડાયરેક લાાઈનિંગ કરી દીધેલુંય હા એમના ત્રણ બે લ આ ઓપ્શન હોય છે એમના પાસે દરેક ના પાસે હા પણ કેવું હોય કઈ બઉ ઉલ નાનો હોય ને થઈ જતું હોય તો કલાક બે કલાક ની અંદર તો ચાલે આખો દિવસની અંદર ના થઈ શવાનું કામ હોય બે ત્રણ દિવસ સુધી સળંગ ના થઈ શકવાનું કામ હોય
હા એ થઈ શકે કે તમારે આમ કરવું હોય કે ભ ના કરવું હોય તો પણ આ કેવું છે કે લોકો પોતાની પોતાની લાઈફ વિશે વધારે વિચારે એટલે થોડુંક શાંતિથી કરીએને આ બધી નવી ટેકનોલોજી આવી છે એના કારણે કેવું છે કે જાનમાલની સુરક્ષા પણ એ કેહેવાય ઘટી ગઈ છેમ કે પેલા તો બહુ જ રિસ્ક હતું કે લોકો હ વાંચતો કે જયારે જ્યાં વીજ વિભાગમાં વ્યક્તિઓ કામ કરતા તો એક સિઝનમાં તો એવું હોય કે બે ત્રણ ના મૃત્ય થયેલા જ હોય તો કરટ લેવાના કારણે પડી ગયું હોય કા તો વરસાદમાં ખુબ તણે કાર ગંમેીર રીતના થઈ શકે પણ હવે તો સારું સરકારે આયોજન કર્યું છે એમ
હ હવે ધીમે ધીમે શું એમને સુધારા ઘણા થઈ ગયા એમ વીજ કંપની અંદ ઇલેક્ટ્રોનિક સાધનનો સામગ્રી આવી ગઈ એટલે હવે ટેકનોલોજી ના કારણે એમને પણ સરળતા થાય એમ પેલા તો શીરી ઉપર ચડવું પડતું હતું અથવા ડાયરેક્ટ ટબલા થી ચડવાનું હવે તો પેલી લીપ વાળી આઈ ગઈ છે એટલે શું હોય સા ની અર લીપિંગ હોય જેટલ એમનું ઊંચું થવું હોય એટલ થયને ડાયરેક્ટ જે વાયર કોઈ ફોલટ હોય તો એ હા એ બધું શું હવે કે સોલ્યુશન થઈ શકે પેલા તો ધોભલા ઉપર ચડવાનું ફરજિયાત હતું એમ એક તો પવા આવ હત આપણા પર ચડીને કામ કરવાનું એમ એટલે ઈ બઉ ડિફિકલ્ટ બંને કાઠવું પણ પડે અને તમને હ કામ કરવામાં એટલી મજાએ ના આવે પેલું જેટલું તમારું ફ્રીલી હોય એટલું કામ કરવાનું તમને ઈઝી રહેે એમ
હા તમે આમ જોવા જો કે પેલા પણ કેવુંય કે સાધનો પણ બગડી જતા હતા વરસદના પાણીમા પેલા તો કેયું હતું કેમ વરસાદ પાણી ભરાઈ જ તો એનો કોઈ નિકાલ નતું પણ સરકારે ધીમે ધીમે કે કે ભાઈ જીણા તળાવ ખોદવાનું ચાલુ કર્યા નાના મોટા મોટા પાઈપો ચાલુ કરી એટલે પેલા તો અમારે કેવું હતું કે બે હાજાર ચૌદ માં અહિયાં પાણી ભરાયું હતું ને તો લગભગ ચાર થી પાંચ વર્ષ પાણી નીકળતા થઈ ગયા હતા પણ હવે તો કેવું છે કે એક કલાકમાં તો પાણીનો આખો રોડ સાફ થઈ જાય છે
એટલે આવા લોકો શું કરતા જનરલી નદીની અંદર આલ દેતા હોય છે આવી લાઈનો હોય ને સીધી નદી જતી હોય કોઈ મોટું તળાવ જતું હોય તો એની અંદર ડાયરેક્ટ શું સરકાર કે લાઈનિંગ આલદે એટલે શું નદી ની અંદર જતું રહે હા નદી ની અંદર વધારે પાણી આવી જાય અમુક ટાઈમે વરસાદ પડે બે હજાર સોળમાં ત્યાર કે બનાસ નદી આવીથી તો બનાસ કાઠાની અંદર આ બધા ગામડાઓ એમ છે ઘરોની અંદર પાણી પેસી ગયા હતા એમ છાતી છાતી સુધી પાણી જ હતા એમ
તો કે આ દોડ જૂનાગળ બાજુ અને આમેદગદ બાજુ તો કેવું હતું કે આખેખખાલા અમુક તો કેવું કે ઘઉંના ઘરો પણ પાણીમાં વહી ગયા હતા કારણ કે એ સમય તો જબરું પૂર આવયું હતું બે હાજાર ચાર માં બે હાજાર છ માં તો કારણ કે એ કેટલા કમસે કમ પચાસ કે સાહીઠ ઇંચ વરસાદ થયો હતો એ બાજુ કારણ કે બધું કેવું કે હતું ડુંગરાઓનું પાણી બધું જ નદી માં આવી ગયું હોય એટલે તો આખે નાખો ઓવરફ્લો થઈ ને બધું
અને ઉપરલા વાસમાં કેવું કેાઈ રાજસ્થાન આપણા કરતા આમ જોવા જાય ને તો જમીનની દ્રષ્ટિએ થોડું ઊંચું ગણાય એમ આપણાથી અને પહાડી એરિયા એટલે ઊંચલા ભાગમાં જો વરસાદ પડે ને તો તમારા નીચેલા એરિયાની અંદર ત્યારે વરસાદ ના પાણી આવાની વધારે શક્યતા રહે ભલે તમારે ત્યાં વર વરસાદ ના પડે પણ નદીમાં તો પાણી આવી શકે ને નદી તો આગળ થી આવતી હોય એટલે હા એમાં તો કોઈ એવું ફિક્સિંગ હોય ના કે ભાઈ પાટણમાં બનાસ નદી એટલે બનાસકોઠામાંથી જ આવતી હોય એ આગલા ગમે તે કોઈ રાજ્યોમાંથી એ આવતી હોય કેલા
કેવું હોય છે કે આ સરસ્વતી નદી છે બનાસ નદી છે આમ તો કેવું છે કે દરિયા ને મળતી નથી એટલે કુંવારી નદી વધારે થઈ કારણ કે આગળ તો પાણી તો ફૂલ જ રહે છે એમ કે તમે આમ સિદ્ધપુર થી સરસ્વતી જોવા જો તો ત્યાં પણ પાણી હોય છે પણ હા અહિયાં પાટણ સુધી આવતા એ કેવું થાય છે કે બધું જમીનની અંદર આપડે એરિયા કેવું છે કે જમીનની અંદર નદીઓ વધારે વહે છે
હા સો ટકા નીચે આપડે બોરપમ્પ હા અતારમ તો આવો તો કેવું થઈ ગયું કે ચાર ફૂટે નીચે જમીન ની અંદર પાણી મળ્યા પેલા તો આપણને સો બસો ફૂટે તમે બોરવોલ કરો ને એટલે તમને નીચેની નદીઓ મળી જતી હતી હા પાણીના સ્તર અદ્ધર હતા પણ હવે એનું વધી ગયું પાણી નો વસ્તી વધારો થયો આ બધું થયું એટલે શું થયું બોરો વધવા માંડયા બોરો વધવા માંડે એટલે પાણી ના ઉપયોગ વધારે થવા માંડે એમ
હા અને તમે વિચાર કરો કે આપ દરેક જમીનમાં બોર કરી આજુ બાજુના ખેતરમાં પણ બોર લાવી દે ચાર ચાર ભેગા ખેતરમાં પણ પોતાનો અલગ અલગ બોર વધી ગયો છે લોકો જોડે પૈસા એટલા થઈ ગયા છે કે પોતાના જમીનમાં જ આખો દાડો બોળનું બોળનું કરે છે કે તમે એમ જોવા જાવ તો
હમ સો ટકા સો ટકા અત્યારે એમ તો બઉ જ વધી ગયો અને લોકો કરે છે એવું